હલો.
હલો અવાજ આવે છે.
હા હા આવે છે.
કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ મજામાં આજે કેમને યાદ કર્યા બસ શું જમે લીધું.
સરસ. આજે તો બસ એમજ એમાં બસ જોઓ ને આ બધી ગરમી ને વાતાવરણ પેલા જેવી ઋતુઓ નહી રહી. પોલ્યુશન એટલું બધું છે. એટલે બસ અમે કોલેજમાં ગયા ત ને ત્યાં બી એવી બધી જ વાતો ચાલતી આજે એટલે મન મને હમ એના બધા વિશે જ કેતા અમને તો આમ મારો વિષય તો ઝુલોજી છે ને તો બાયોડાયવર્સિટી વિશે બધું કેમને કન્ઝર્વ કરાય તો આ બધું કેમનું ધીમે ધીમે બચાવી શકાય એના વિશે વાતો થાતી હતી.
ઓહો એવું છે.
તમને ખબર છે બાઈ
ના એટલી ખાસ જાણકારી નથી, તમે જાણકારી આપો તો સારું હા હા ચોક્કસ
હા તો બાયોડાયવર્સિટી મતલબ કે આ પૃથ્વી પર જેટલા જીવો છે પછી એ પ્રાણીઓ હોય કે પછી ના ના જીવજંતુ હોય, એ પક્ષીઓ હોય, માણસો હોય, કે પછી પ્લાન્ટ હોય, જંગલ હોય, એ બધાને કઈ રીતે બચાવવો, એ બધું બાયોડાયવર્સિટી થયું. અને એ બધાને બચાવવાની અલગ અલગ રીતો હોય એટલે એને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન કહેવાય.
બરાબર બરાબર.
એવુ હમ્મ એટલે એમાં બધી જ હા બોલો બોલો
એટલે એમ જ કેતી આના વિશે હજુ વધારે જાણકારી હોય તો આપો એમ,
હા હા કહું ને એમાં એવું હોય કે બધી જ રીતનું કન્ઝર્વેશન થાય એમાં જેમ કે કોઈ પક્ષી હોય, પ્રાણીઓ હોય, કો એક એવી સ્પીસી હોય જે દુનિયામાં સવ ઓછી હોય અને એમને બચાવવાની હોય તો એમને બચાવવા પડે. એવી રીતે કોઈ વનસ્પતિ લઈ લો, કોઈ ઝાડ હોય, એનું બીજ એનું બીજ પણ બચી જાય ને તો પણ એમ ફ્યુચરમાં એના ઉગવા જાય એક એક બીજમાંથી એક ઝાડ બને અને પછી એમાંથી બઉુ બધા બીજ ખરે તો એનાથી આપડે બહુ બધા પ્લાન્ટ ઉગી શકે ને એવી રીતે ગમે તે એક નાની વસ્તુ ત નું ભી કન્ઝર્વેશન થઈ જાય તો આ ફ્યુચરમાં આપણે કામ લાગે તો એવી રીતે ખબર આપડે ડીએનએ ને આર એનએ એવું હોય છે
હા હા
આપડા આપડું ડીએનએ અને આરએનએ હોય ને એ એનું બી કન્ઝર્વેશન થાય છે બોલો એવું ભી બચાવવામાં આવે છે‌
એવું છે.
હમ્મ
આગળ જ કઈક કામ એવું કરવા જીસને ભી બચવા આવે છે હા એટલે આટલા આટલા નાના લેવલથી મોટા એ વ આખા જંગલો આખા બચાવવાનું બધું એમ આવી જાય બાયોડાવર્સિટી એ ટૂંકમાં પર્યાવરણની સુરક્ષા કહીએ ને એ કહી શકાય. હા સુભુછતા હતા, હા
હા એ તો બચાવું જ જોઈએ એમ કે નાનામાં નાના બેક્ટેરિયાથી લઈને વિસાકાય વેલ માછલી બધું આપણા માટે જરૂરી જ છે. પછી વૃક્ષો છે ફૂલો છે
હા એ તો તમે સાચું જ કીધું
એ બધાની સામૂહિક હાજરી થઈને જ આપડી બાયોડાયવર્સિટી બને છે એટલે એનું હોવું તો જરૂરી જ છે
અને પૃથ્વી પર આપણેે બધા ભેગા રહીએ છીએ તો એકબીજા પર જ નિર્ભર છે તો હવે એકલું એમને જતા રહીને આપણે એકલા કેમ ના જીવી શકીએ એટલે બધું બેલેન્સ તો બનાવવું જોઈએ ને
બનાવવું જોઈએ બરાબર
હમ એટલે જ આવું બધું કેતા તા અમને તો પછી કઈ કઈ રીતનું તો કઈ કઈ રીતે અમને બચાવી શકાય ને એના વિશેે બી કીધેલું છે એમાં એવું હોય કે એક હો એમાં એવું છે કે પછી એક હોય ઇન્સીિટુ કન્ઝર્વેશન અને એક હોય એક ેશ એટલે ખાલી નામ એવા છે તો એમાં આપણે ઇન્સ્ટિટ્યુટ કન્ઝર્વેશન હોય મતલબ કે કોઈ પ્રાણી કા તો કોઈ પ્લાન્ટ છે તો એને એની ને એની જગ્યા પર પ્રોટેક્ટ કરવા માટે આખું આખું એરિયા જ બંધ કરી દેવાના બંધ કરી દેવાનું મતલબ બીજા કોઈ માણસોની અવર જવર નહી થવા દેવાની એ એનિમલ કે એ પ્લાન્ટ ત્યાં પોતાની રીતે રહી શકવું જોઈએ એને ઇન સટુ કન્ઝવેશન કેવાય જેમ કે જેમ કે નેશનલ પાર્ક છે વાઇલ્ડ લઇફ સેન્ચુરી છે એવું ગીર નેશનલ પાર્ક છે તેમાં સિંહ જોવા મળે છે કેમ કે નેશનલ પાર્ક બનાય્યું આખું એરિયા તે માટે આપડે રામ સ માટે ત્યા ત્યાં જ થઈ જાય એરિયા પ્રોટેક્ટ થાય તો એની એવુ છે એ થયું અને એ હોય જેમ કે મારા ઘરની આજુબાજુ કોઈ બિલાડી છે આજુબાજુ ના લોકો એને હેરાન કરે છે તું એને અહિયાં થી લઈને બીજી કોઈ સેફ જગ્યાએ મૂકી દઉં તો એ એક સીટ કન્ઝર્વેશન થયું જેમ કે આપડ ઝુલોજી ઝહુલા જીક હા ઝહુડાજિક પાર્ક માં જઈએ તો ત્યાં બધા પ્રાણીઓ પક્ષીઓ હોય ને બીજી કોઈ બીજી કોઈ જગ્યા એ ના બસતા હોય એને અહી લાઈ દીધા હોય એ રીતના
બરાબર
હમ્મ આવી રીતે તો ઘણા બધા પાક હોય ને પાક ના બીજ હોય એની એનું બી કન્ઝર્વેશન થાય એ બી બચાવવામાં આવે લોકો સંગ્રહ કરી રાખે એનો કે ક્યારેક ફ્યુચરમાં જોઈ ઉગવાનું બંધ થઈ જાય તો આપણી જોડે બીજ પડ્યા હોય તો એને વાઈને ફરી આપણે એને લાવી શકીએ એની પોપ્યુલેશન વધારી શકીએ એવું
બરાબર છે
હમ્મ
અને આ બધું માણસ પોતાની લાલચમાં જ કરે છે ને તે આપડે આ પછી ઉપાયો કરવાની જરૂર પડે છે માણસ પોતાની લાલચમાંય ને આ સુંદર જાને તોડી નાખે
હમ્મ એવું એ નથી જોતું આપ આપણે પહેલાના જમાનામાં બધા શિકાર કરવા જતા હતા બંદૂક હોય ભાલો હોય કે તલવાર હોય ગમે તે પ્રાણી પક્ષીને મન મનફાવે મારી નાખતા હતા તો એવું સરકારે હવે અટકાવી દીધું
હા હા હા ઘણી બધી જગ્યા પ્રતિબંધ છે એનો
હમ્મ એટલે હવે ના કરી શકાય અને ખબર ગામડા ના લોકો ને તો આવું કઈ ખબર હોય નહી તો એ લોકો નામાં બી જાગૃતિ ફેલાવાની આવે કે આપણા માટે જંગલો અને પ્રાણીઓ પક્ષીઓ બધું જરૂરી છે તો આપડે એનો ઉપયોગની જોડે જોડે એનો બચાવ પણ કરવું જોઈએ માપ નો જ ઉપયોગ કરવો જોઈએ
બરાબર છે સાચી વાત છે
હમ્મ તો એવી રીતે શહેરના લોકોમાં પછી સ્કૂલ કોલેજમાં બી અવેરનેસ પ્રોગ્રામ થતા હોય જેનાથી બધાને ખબર પડે કે પર્યાવરણ કેટલું જરૂરી છે ને આપણે એને બચાવવું જોઈએ
એજ ને વૃક્ષારોપણ કરવું જોઈએ પછી પ્લાસ્ટિક નો બહિષ્કાર કરવો જોઈએ કારણ કે જીવ જંતુઓ તો આ બધા વસ્તુ પર જ નિર્ભર હોય છે
હા એ તમે સાચું કીધું એ
અને ઉર્જા ની બચત કરવી જોઈએ ન ચાલુ ના રાખવો વીજળીનો બગાડ ન કરવો એ પણ પર્યાવરણ ને એક સેવા જ કહેવાય છે
હા તો તમે બહુ ઊંડી વાત કરી બધું ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી પર્યાવરણ પર નુકસાનય તો ફાયદો કરતા જ હોય
એટલે આપણે એમાં ધ્યાન રાખવું જોઈએ
હા અને આ ક
પછી આપડે આપણા પરિવાર અને મિત્રોને હા આપડે આપડે પરિવાર અને મિત્રો ને પણ સમજાવવું જોઈએ
હમ્મ એ વિચારીને જ મેં ફોન કર્યો કે તમારા આના વિશે શું વિચારો છે
બરાબર બરાબર આ તમે મન બહુ સરસ માહિતી આપીશ અને મેં ધ્યાન રાખીશ આના વિશે
હા કઈ કઈ નહી તો ખાલી આપણે એ આપણા માટે ઉપયોગી છે આપડે બચાવવું જોઈએ આવું એવું આપડણે પોતે સમજીએ અને આપણે આજુબાજુ લોકોને સમજાય તો એ ઘણું છે
એજ ને
હમ અને અત્યારના નાના છોકરાઓ તો બહુ હોશયાર છે આવી બધી વાતો જલ્દી સમજી જાય જો નાનપણથી જે એમના માવા વિચારો આવે તો મોટા થઈને એમને કઈક મોટા પગલા ભરી શકે આવી આવા ઈસ્યુઝ પર
બરાબર છે બરાબર છે
હમ બસ આવા નાના મોટા વિચારો આવતા હતાા
હા પૃથ્વી વિશે તો કેટલું બધું સારું સારું છે અંદર
હા
પેલું કેવાય પૃથ્વી એક સુંદર બગીચો છે એમાં અલગ અલગ જીવો અને જુદા જુદા રંગના ફૂલો છે
હા અને જો અલગ અલગ હોય તો જ પૃથ્વી સુંદર લાગે જો એકલા માણસો હોય તો શું કરવાનું અને એકલા માણસો જીવી પણ ના શકે ઝાડ અને એનિમલ બર્ડ સિવાય તો
બરાબર સાચી વાત કરી તમે હું
બધું એકબીજા પર નિર્ભર છે એટલે બચાવવું તો પડશે આપડે
બસ સાચી વાત છે સાચી વાત છે
હમ કુદરત ને આપણું મિત્ર માનીને આપડી જીવીશું તો થઈ જશે શાંતિથી
બરાબર કીધું તમે
હમ હમ સારું આવે તો મારા મારા નાના ભાઈ ના ના મિત્રો બી આવે છે તો એમને બી મારે સમજાવવું પડશે આ બધું
પાકું પાકું
હા
આું સર
સારું આપડું પછી વાત કરીએ
હા પાકો
હા આવજ
આવજો
હા